હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં
કેમ છો
બસ બસ મજા છે તમારે કેવી છે તબિયત સ છે ને હા હા તો આજે આપણેે બાળકોના મોબાઈલ વિશે વાત કરીએ બરાબર
હા બરાબર છે
લોકોને અત્યારના હવે સિંગલ પેર એટલે પેરેન્ટ્સ બધા મોબાઈલ બાળકોની આદત મોબાઈલ ની ખુબ જ ખરાબ રી તેને આપી દીધી છે એટલેમાંથી બાળકોને બી બહુ નુકસાન થાય છે
હા હા
આજે આપણેે વાત કરીશું શું કેવું છે તમારું
હા બરાબર છે બઉ સરસ ટોપિક લઈ આવવા છો તમે કે અત્યારે છે ને બધાને નાનો મોટા બધા છે બધાને ફોન ની બહુ ખરાબ ટેવ પડી ગઈ છે. અને એટલી હદે થઈ ગયું છે કે ઈ લોકોને ફોન છોડાવો બહુ મુશ્કેલ થઈ ગયો છે. બાળક જયારે નાનું હોય ઘોડિયામાં સૂતું હોય ત્યારથી તે પેરેન્ટસ એને લોરી ગાઈને સુડાવવાની બદલે વાર્તા કહીને સુડાવવાની બદલે ફોન જ આપી દે છે એટલે બાળક ફોન જોતાં જોતાં સુઈ સુૂઈ જાય છે અને ઉઠે એટલે તરત પાછા ફોન હાથમાં લઈ લે છે એટલે બાળકને એમ છે કે જે કઈ છે દુનિયામાં હજી તો નાનો જ બાળક છે તો ઉઠે ત્યારથી એનું તો એમ જ થાય કે બધું ફોનમાં જ છે એમ
બરાબર છે. કે બાળકોને પેલા તો શું તા નાના નાનીની બધા હતા. તો એને દાદા દાદી હતા તો એને વાર્તા કેતા. કે પછી એને દેવદર્શને લઈ જતા હતા. અને ઈ બધું કરતા તા અને હવે તો શું મોબાઈલમાં બધું રીલ બતાવો ને સ્ટોરી બતાવો ને વાર્તા બતાવો રાઇમ્સ બતાવો બધું મોબાઈલમાં જ આવી ગયું છે. બરાબર છે. કે પેલા નાના હતા ત્યારે બાળકો બધા એને દેવ દર્શને લઈ જાય નાના નાની દાદા દાદી વાર્તાઓ કેતા અનેને બાર એક બીજા સાથે બગીચામાં બાળકો સાથે રમવા ભી
હમ હમ હમ હમ અત્યારે તો હવે એવું કાય હા બરાબર અત્યારે તો હવે એવું કઈ રહ્યું જ નથી અત્યારે તો બાળક નાનું હોય ત્યારથી તેને પોતાને પેરેન્ટ્ કરતા છોકરાઓને વધારે સરસ રીતે ફોન નો ઉપયોગ કરતા આવડી ગયો હોય છે એને જે વસ્તુ જોવું હોય એ ગમેનાથી ગોતીને લઈ આવે છે આપડે તો જે સર્ચ કરવું પડે છે પણ બાળકોને તો ખબર જ છે કે આ વસ્તુ ક્યાં છે આપડે
હાલું હલો હા હા વચ્ચે કંઈક પહેલું હતું હવે આવ્યું.
તો પછી એ પછી નાનપણથી તે છોકરા ચશ્મા આવી જાય છે. કનટી ન્યુ ફોન જોવે ને. પછી ચશ્મા ના નંબર લાગી જાય છે. અત્યારે તમે જોયું હશે કે પેલા પહેલા તો બધા મોટે ઉમર થાય તો એ ચશ્મા ના નંબર કોઈ દિવસ આવતા નહી અત્યારે તો સ્કૂલે જ હતા નાના નાના છો કરાઓ છે ને લગભગ બધાને આંખે ચશ્મા ના નંબર લાગી ગયા હશે કેમકે મોબાઈલનૉ ઉપયોગ બહુ જ વધી ગયો છે. નાના હોય કે મોટા હોય એ લોકોને સ્કૂલ વર્કમાં મોબાઈલ માંથી જોઈને જ બધું કરવાનું થાય છે. હેલો.
હા હા બોલું બોલું આવે છે અવાજ.
હા હા હા તો જે કઈ પણ હોય એ બધું એ લોકો મોબાઈલ માંથી જોઈને જ કરે છે પછી રાાઈમ્સ હોય કે ડ્રોઈંગ કરવાનું હોય કે, કલર કોમ્ કોમ્બિનેશનનું કઈ મેચિંગ કરવાનું હોય તો એ લોકો મોબાઈલ માંથી જ જોવે છે. ક્રાફ્ટ નું કઈ કરવાનું હોય અને ખાસ કરીને તો ગેમ એક પછી એક ગેમ આવેને જાય એક ગેમ આવેને બીજી ગેમ જાય. અને રીલ્સ તો અત્યારે તો રીલ્સ નું એટલું બધું વધી ગયું છે ને કે કે લોકો કોઈ પણ જગ્યા એ ગયા હોય કઈ પણ ખાધું પીધું હોય. તો તરત તેની નાની મોટી રીલ બનાવીને મૂકી દે છે. અને જેથી કરીને છોકરા એમ થાય કે આમાં તો કઈ બવ સરસ વસ્તુ છે. એટલે કનટીન્યુ એલોકો ફોન જોયા જ કરે છે. પછી એમાં ગેમ પણ રમ્યા કરે. અને નાના છોકરા હોય તો રાઇમ્સે કન્ટિન્યુ જોયા કરે છે. અને રીલ જોયા કરે છે.
આન એ વાત તમારી બરોબર સાચી છે કે રીલ જોઈને પછી એમાંથી અહ તોડફોડની વસ્તુ જે બનાવતા હોય ઈ ઘરે પાછા એનો ઈ પ્રેક્ટિકલ ઉપયોગ કરે છે. કે કે ભાઈ આ રીતે એનો વસ્તુ તોડી કે બનાવી તેનો પાછો ઘરે પ્રેક્ટિકલમાં ઉપયોગ થાય છે. એમ, અત્યારે નાના બાળકોને શું હોય મગજ સાવ એકદમ સરસ હોય એટલે જે હોય તરત તેની એ કેચઅપ કરી લે. અને એ બધું ઈ તરત આપડી ઉપર ઈ પ્રેક્ટિકલ ઉપયોગ કરે છે. શું કેવું છે તમારું? એ
હા, બરાબર છે કેમ કે એ તો નાના છે. એ તો અબૂ જ છે. એને શું ખબર છે, કે આ વસ્તુઓ આ અહ ફેકવાથી કે આહ ઘા કરવાથી કે તૂટી જશે કે કોઈને વાગી જશે કે ઘરમાં મોટું નુકસાન શાન થશે એવી તો એને તો ખબર પડતી નથી એટલે ઈ તો જે બધું ફોનમાં જોવે છે તો એને તો એ એક જાત ની રમત જ લાગે છે. એટલે એ તો રમત સમજીને આનંદ કરવા માટે થઈ ને એ બધી વસ્તુ ના ઘા કરે છે. પણ જો સમજદાર મા બાપ હોય ને તો
ને છોકરાઓને નાનપણમાં ફોન આપતા જ નથી. અને વાતો કરાય છે એની સાથે અલ એને ભગવાનની વાર્તાઓ કે કે બીજી કોઈ અહ સાહસિક જેવી વાર તાઓને એવું કે તો છોકરાઓ તો બધું સમજી જ જાય છે. એને એ બધી વાર્તાઓને એવ બધું તો ગમેઈ છે. અને એવી રીતે પેલા આ તો કેટલી બધી ગુજરાતી કવિતાઓ તે બહુ સરસ હતી. એ છોકરા ઓને પારણામાં સુવડાવે ત્યારે એને ઈ બધી અહ લોરીઓ હતી બધું બવ સરસ હતું. તો છોકરાઓ તરત સુઈ પણ જતા. અને એને સારું પણ લાગતું. અને મીઠી નીંદમાં સુઈ જતાતા.
હા બરાબર છે. અને હવે તો મોબાઈલ શું મોબાઈલમાં અહ લોરીઓ બધી મૂકી દે એટલે પછી મોબાઈલ માંથી સાંભળીને છોકરાઓ સુઈ જાય છે હિચકોઈ હવે ઓટોમે ટેટિક થઈ ગયું છે. તે એનું મશીન આવે લગાડી દો હીસકો એની મેળે ચાલ્યા કરે. હવે પેરેન્ટ્સ ને દોરીની બી જરૂર નથી પડતી. એમ એવી રીતે હવે મોબાઈલ બાળકોને રાત્રે સુતી વખતે હાલરડા મૂકી દયો. બાળકો મોબાઈલમાં સાંભળતા સાંભળતા સુઈ જાય છે. એટલી બધી હવે મોબાઈલમાં પેલી થઈ ગઈ છે. બરાબર છે?
હા. અત્યારે તો મા પેરેન્ટ્સ ને તેવું થઈ ગયું છે કે છોકરો કઈ જીદ કરે અથવા તો પેરેન્ટ્સને એનું પોતાનું કઈ એવું કામ હોય તો એ છોકરાઓ ને તે ફોન સામેથી આપી દે છે કે આ લે કે થોડીક વાર તું ફોન જો હું મારા બે ચાર કામ કર લઉં કેમ કે એને છોકરું હેરાન પેલા તો હું છે છોકરા માની વાહે વાહે ફરતા મા ને સાડી નો પાલવ પકડી અને એની પાછળ પાછળ ફરતા ને મમ્મી જે કામ કર તે બધા બધું કામ સાથે કરતા. કપડા ધોવાનું છે, કે વાસણનું છ છે કે કચરાનું કાંઈ પણ કામ છે બધું સાથે કરતા. અત્યારે તો મમ્મી એમ કે કે આલે હું મારું મારું કામ કર નાખું કિચનનું થોડીક વાર ફોન જોઈ લે તે આટલી વારમાં મારે થઈ જાય. એનું કામ પતિ જાય છોકરાઓને શાંત કરવા માટેનો એક સારો રસ્તો મળી ગયો છે એ લોકોને કે ફોન હાથમાં આપી દે છે છોકરાઓને એટલે એમાંથી તે ફોન જોવની શરૂઆત થઈ જાય છે. પછી અત્યારે તો તમે યુટ્યુબ જોવો કે ઇન્સ્ટાગ્રામ જોવો કે કઈ પણ જોવો ફોન કન્ટિન્યુ બધી જ અ એમાં બધી જગ્યાએ કાંઈક ને કાંઈક રીલ તો આવતી જ હોય છે. તો એ કન્ટિન્યુ જોયા જ કરે છે છોકરાઓ અન અને એના હિસાબે એ આંખને પણ બહુ નુકસાન થાય છે, અનેને પછી ભણવામાં પણ એનું ધ્યાન નથી લાગતું. કેમકે એક વખત એનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય પછી એને પાછું ભણમાં બેસાડું બહું અઘરું થઈ જાય છે.
હા બરાબર છે. કે પેરેન્ટસે હવે પણ આમાં ધ્યાન રાખવામાં કોને હવે શું થયું છે, કે વડીલો ઓછા રયા. અને જનરેશન બધું મોબાઈલમાં વય ઉ ગયું કેજ્યા જોવે ત્યાં મોબાઈલ પાંચ મિનિટ નવરા બેઠા તરત વોટ્સઅપ ખોલે પામ થયું એટલે તરત વોટ્સએપ ખોલે બે રસ રોટલી કરી ત્યાં વોટ્સએપ ખોલે આખી જિંદગી વોટ્સએપમાં જ હવે બધી જવા માંડી છે. કે ભી બે મિનિટ જોઈ લઈએ. પેલા તો શું હતું કે બધા જોઈન્ટમાં રેતા એટલે કામમાં કે કોઈ ફ્ર્રી જ નો થાતું. કામમાંથી ફ્રી નો થાતું એટલે ટીવી શું કઈ, જોવાનો ટાઈમ નતો રેતો. હવે તો બે જણા હોય એટલે મોબાઈલ બે રોટલી કરીને મોબાઈલ જોઈ લે. કોઈનો મેસેજ નથી ને કઈ આ નથી ને કઈ આ નથી ને એમાં ટાઈમ વધારે જાય છે, શું કેવું છે તમારુ
અને પેલા શું છે, કે આખા ઘર વચ્ચે એક જ ફોન હતો. ને ઇ પણ લેન્ડલાઇન ફોન હતો જેથી કરીને તમે તમારા રિલેટિવ સાથે વાત તો કરી લેતા અત્યારે તો શું છે? ઘરના જેટલા મેમ્બર હોય ને બધા પાસે અલગ અલગ પોતાના ફોન હોય એટલે સૌ તો સૌના ફોનથી સૌ પછી સવારે કે સાંજે કે જ્યારે પણ ફ્રી થાય ત્યારે જેની પાસે પણ બાળક જાય એ લોકો એને ફોન જ દેખાડી દે કે હાલ જો હું તને ફોનમાં આમ દેખા. હું તને ફોનમાં આ દેખાડુ નાના છોકરા તો એને એટલી સમજ નથી ને એને આપણને એમ થાય શાંતિ થી બેઠું છે તો એના કાકા દાદા મામા ફઈ કોઈ પણ પાસે જાય તો એ બાળક થોડી તોફાન મસ્તી ન કરે ને શાંત રાખવા માટે થઈને બધા એને ફોન જ આપી દે છે તો બાળક પછી શાંતિ થી બેસે ને એટલે એટલે જેટલા ઘરના મેમ્બર થઈ ગયા છે, બધાની પાસે અલગ અલગ ફોન હોય છે, તો થોડુંક એઈ પણ બહુ મોટી અસર કરે છે, બાળક ઉપર
બરાબર છે, બાના માટે કઈ વિકલ્પ છે નહી કે ભાઈ મોબાઈલ બાળકોને કઈ રીતે છોડાવવો જો પેરેન્ટ સમજે કેવી બાળકોને મોબાઈલ છોડાવો તો થાય નહીં તર પછી આના જનરેશન એ અને હવે તો સ્કૂલમાં તે મોબાઈલ ઉપર બધાને રાઈમ્સને એવું બધું બતાવ્યા કરે એટલે એ બધી બાળક ને મોબાઈલ ની ટેવ ખૂબ જ પડી ગઈ છે, અને આની માટે થઈને બાળકો ને આદતોય ખરાબ પડે છે, અને કોઈ બી જગ્યાએ જઈને પેલો મોબાઈલ લઈને એ બેસી જાય છે બરાબર છે
વરસના છોકરા પંદર વરષથી નીચેના છોકરાઓને તો મોબાઈલ લોકો બેન કરી દીધું છે, એવું આપણે પણ અહીંયા કરવાની જરૂર છે, કમસે કમ દસ વર્ષના છોકરાને એવું કરી દે ને તો એ બહુ સારી વાત છે,
તો જ મા બાપ જાગૃત થશે કેમકે એને જો કઈક દંડ થશે કે ભાઈ છોકરાને ફોન આપશું તો એનાથી નુકસાન ઘરના ને બધાને છે પેરેન્ટ્સ ને અને છોકરા ને બધાને તો જ આપણો દેશ જાગૃત થશે.
હા બરાબર છે બરાબર છે એકદમ તમારી વાત સાચી છે.
હમમ ઠીક છે ચલો તો હવે આપડે આ છોકરાઓને આ મોબાઈલની જે આદત પડી ગઈ છે એના વિશેે થોડી વાત કરી તો થોડુંક સારું લાગ્યું આપણને કે આ થોડું બંધ થઈ જવું જોવે હવે તો ફરી વખત આપણે કોઈ નવા ટોપિક સાથે વાત કરશું બરાબર
ઓકે ઓકે ચલો જય શ્રી કૃષ્ણ આવજો.
બરાબર છે.